હાપ હલો શું કરો છો
હ કઈ તમે શું કરો એ સુતા છીએ
હા હા અમે શું તો છીએ એમ કું છું હમ હા બાળકો સુુંઈ કે બાળકો સુુંઈ
હા સુઈ ગયા હો સુઈ ગયા
તો સારું કેવાયલી વસ્તુઈ ગયા તો હમ અમારે છો બાળકો સુઈ ગયા હિચકાવીએ અમે ને એક બાળકો રમે છે
હા
તમારા
એવું છે
શું છે જમી લીધું નવરાતઈ ગયામ શું છે એમાં
હા ઓ જમેલુંઠ
કઈ નની જો મેં તો ડુંગળી ટમેટાની ભેળ ખાધી છે ને ઓલા લોકો કોઈ એ કેરી ને રોટલી ને એવું ખાધું છે ને એક ચીપ્સ ખાધી છે
એ તમે તો શાક તો બનાવતા જ નથી લાગતા બેન
ના ના શાક નથી બનાવતા હજી કેરી છે ને ત્યાં સુધી થી શાક નહી બનાવ્યું
ઓહ એવું છે કેરીને રોટલી ખાઈ લઈ તમારે
હા આવું ખાઈ લઈ અમારે
સારું કેવાય અમારે તો એવું કાય જ ને કે એરી રોટલી કેમ ખાવું
હમ અમારે એને વરી ભાવે ન કરર મને જરાય નો ભાવે એવું
હા છે
જોઈએ તો હું ડાયટ કરું છું ને હું ડઇટિંગ તો પછી મેં એવું પછી ભેડ કરી દીધી હમ
હ સારું તે તમારું વજન બહુ વધી ગયું છે બે
એટલો બધી તો નથી વધો હમ અમારે ત્રણ કિલો હવે ઉતારવાનો છે
છેેકી એવું છે ત્રણ મુશ કિલું ઉતારવા
હ
ત્રણ જ કિલો ઉતરવો જ
હા ત્રણ જ કિલો ઉતારવાનો છે
ક સારું કેવાય તો ડઇટિંગને ચાલુ રાખવાનું બધું એટલે ત્રણ કિલો આમ ઉતરી જાય તરત જ
શું વરસાદની કઈ આગાહી છે એલર્ટ છે કેવાય ન
ના અમારે તો કઈ અલર્ટ છે નહી હું પણ અમારે તો અહીં રવું જોઈ વરસાદ જોય આજ તડકો નીકળો થયો પછી તડકો કામાં ધ્યાન રાખીને બેઠા છેીએ વરસાદ આવી ન જોાય અમે આજે બધા કપડાં સુકાવી દીધા અમારે કેટલા રસ્થતા વરસાદ વરસાદ હતો ને તો કપડા સુકાણા નતા ને તો બ્લેન કેટ ને બધું સુુંકાવી દીધું સાડિયું ને બ્લેન્કેટ ને કપડાં ને બધું આખું
હહા અમારે તો વરસાદની હજી હે ને અતિ ભારે વરસાદ ની આગાહી કીધી છે પછી આગામી હેને બે દિવસ છે ને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં થવાના છે કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ થવાનું છે
ને અમદાવાદ ને એની આસપાસ ના વિસ્તારોમાં એ ભારે પવન ગાજવીજ સાથે વરસાદ આવશે એવું આવતું હતું ન્યુઝમાં હ સૌરાષ્ટ્ર અનેને ઉત્તર ગુજરાત ને કચ્છ ને એમાં બહુ વરસાદ નથી આવવાનો અહિયાયા માપી આવવાનો અમારે તો બહ આવવાનો છે વરસાદ
હ તો બેન ધ્યાન રાખજો તમે ક્યાક તણાઈ જાવ ને
હા બહ ધ્યાન તો રાખવું પડે ને બેન
હા હા વાતલે જ ને તો છોકરાઓ નું ધ્યાન રાખજો રમમાં ન મોકલતા તમે તો ઠીક પણ છોકરાઓું ધ્યાન રાખજો બાર ન મોકલતા જરા કલાકે જવા ન દેતા કેત્યાર પછી વરસાદમાં સાપ નેવ બધું બહુ નીકળતું હોય
હા
તમારે નીકળે સાપ ને એવું
ના ના મારે સાક ન નીકળ્યો
એ તો સારું કેવાય એલ હ, હ તો સારું કે અમાર તો છે બહુ જ નીકળે બહ અજગર ને સાફ આપને
ઓહો અમારે એવું ના હોય. અમે તો નદી ને દરિયા ને કાઠ ર છ હું તો એક બાજુ હા
તો તો બેન બહુ ધ્યાન રાખજો દરિયો પછી આવે નહી
ન આવે, એમ દરિયો ન આવે દરિયો એને કાબુમાં જ રહી છે.
ઓ એવું છે. નકર દરિયો વરી બે કાબુ થઈ જાય ને.
ના, ના બે કાબુ એમ તો ન થાય.
તો તમને લઈ લઈ જાય નને
એમ તો હે ને દરિયાની ને આગળ છે ને પારો બાંધેલો છે. એટલે પાણી આ બાજુ આવે નહી ગામમાં.
હ એવું કઈ ન હોય કે દરિયા ન નકી હોય પાણી નો ભરોહો કરાય નહી
હા એ છેવો.
પાણી નું કઈ નક્કી હોય.
તો બેન કે વરસાદમાં ડોરું, ડોરું પાણી કેમ આવતું હોય છે એ ખબર તમને.
ના, ના, ના હ ખબર નને એવું પણ તમને ખબર છે ક તો કયો ને અમને
ધૂર થી. ધોવાય ધોવાય ને ધૂળો જ એવો કલર થઈ ગયો પછી વરસાદ વહી જાય ને પછી જો ઓખો થઈ જાય એટલે ધૂળ છે ને
નીચે બેસી જાય છે. હ તો એ ગામડામાં તો જો એ વરસાદ નું પાણી છે ને આખું વરસ ભરી લઈએ પછી આખું વરસ એ હાચવે
પણ એમ ન વાંધો આવે હું તો જે નદી માં અને આપડે ફરિયા માં કેવું પાણી હોય.
હા, હ
કેવું ડોરું ડોરું મને છે. ને એવો વિચાર આવ્યો કે આવું કેમ કાળું, કાળું ડોરું જેવું પાણી હશે કઈ સમજાણું નહી એમ કય તો પછી મને એવું થયું કે પછી મને વિચાર આવ્યો કે હું જો ઉપર થી વર પ્રસાદ આવે એટલે છાંટા નીચે જમીન માં પડે જમીન માં પડે એટલે જમીનનું ધોવાણ થાય એટલે ધૂળ નો કલર હોય ને એવો ડોરા જેવો એટલે પાણી એવું ડોરું ડોરું થઈ જાય.
એવું જ અને અમે તમે ગામ સાાંભડું છે જો બધા ગામડામાં પણ બધે પાણી સાાચવી રાખે આખું વરસ ને પછી જો લગ ને પ્રસંગ હોય ને તો બધું પાણી એ જયુઝ કરે આટલું પાણી સારું હોય વુ. બધું એમાંથીને બ ના આવેને બું એ એમાંથી ન જ કરે અને એમાંથી કરીએ ને તો બહુ મસ્ત તરત જ પાકી જાય એમાંથી દાળ ને ભાત બધું તરત જ બફાઈ જાય.
સરસ તમને રજવાળી ખીચડી આવડે.
ના એવું નથી આવડતું તમને આવડે?
ઓહ હમ મેં કાલે સાંજે જ બનાવી હતી. બાસમતી ચોખા લેવાના.
હા હ.
ચોખા હોય ને ઈ એક કપ લેવાના. પછી હેને અડધો કપ હા તોય હાલે હા. તોય હાલે પણ આ તો આપડ માણસો પ્રમાણે હું તો એટલી બનાવી તી મેં એક કપ ની બનાવી. પછી એમાં હેને અડધો કપ તુવેર ની ડાળ નાખવાની ને અડધો કપ તો હને મગ ની દાળ નાખવાની પછીને બે ચમચી ઘી મૂકી ને હા પછી હેને ચોખા અને દાળ બધું છેને ધોઈ લેવાનું ધોઈને વીસ મિનિટ સુધી પલળવા દેવાનું. બરાબર પછી હેને કુકરમાં એ થોડુંક ઘી રાખી ને ગરમ થાવા દેવાનું. એમાં જીરું ને તજ ને લવિંગ ને ઓલા તામલ પ કે ને ઈ નાખપના. ને ડુંગળી નાખવાની આદુ ને લસણની પેસ્ટ નાખવાની પછી થોડીક વાર તમે હલાવો ને તો સેજ ડુંગળી નો કલર છે ને થોડો બ્રાઉન થઈ જાય. કોફી કલર જેવો એટલે ડુંગળી પાકી ગઈ એમ સમજવાનું પછી ટમેટા અને ગાજ ગજર ને વટાણા ને એમાં હે ને બધા મસાલા ઉમેરી દેવાના બરાબર પછી એને થોડીક પર ફેરવવાનું પછી એમાં હળદરને નિનીમક નાખવાનું ને જો તમે મરચું ખાતા હોય ને તો મરચું તમે ખાંડીને નાખી શકો અનેને તમારે તીખી ખાવી હોય તો તમે મરચ કચું પાવડર નાખવાનું થોડીક વાર પછી હલાવાનું પછી. પછી એને ચાર થી પાંચ કપ છે ને ગરમ પાણી નાખવાનું.
ગરમ જ નાખવાનું.
હા ગરમ જ નાખવાનું એટલે વેલું પાકી જાય નને મસાલા ની સુગંધ આપડે જે ઘર કરો હી એવું ને એવું જ રહી નકર છે ને ડાયરેક આપડણે ઠંડુ પાણી નાખીએ ને તો એને પાછું એને એમાં એમાં મળતા વાર લાગે ત્યા ગરમ હોય ને તો સરસ
તો સ સ હા હા હા.
હમ પછી હેને કુકરમાં હેને એ નાખી દેવાનું આપડે જે ચોખા જે પલાયરા હતાને ચોખા ને દાળ ઈ
દાળ હા
સરસ પછી એક વાર હલાવી ને પછી બંધ કરી દેવાનું કુકર બે બે સીટી બે થી ત્રણ સીટી થવા દેવાની. એમ મસ્ત નની. ખીચડી થાય રજવાડી ની ઉપર મસ્ત વટાણાને આપડે નહી ખાય તેવું દેખાય લીલું ને પીળું ને બહુ મસ્ત પછી. ઉપરથી હ ને કાજુ ઘીમા તરીને નાખી દેવાનું. બહુ સરસ લાગે કેવી મસ્ત
હ બનાવીવી નથી થયું. તમે તો સારી રેસીપી શીખડાવી છે અમે તો કોઈ દિન જ બનાવી બનાવશો હવે તમારો ડ્રેસ.
ખીચડી ઓસામણ તમે ખીચડી ઓસામણ નથી ખાધું ને કોઈ દિવસ
ના ઈન ખાધું.
લ્યો તો આજે ખીચડી બનાવી ને એ રીતના જ બનાવવાની પણ આમાં ચોખા ને દાળ પલારવાનું નહી ધોઈને તરત રાંધી નાખવાનું. એટલે આમાં આપણેે જે અત્યારે જે ખીચડી બનાવીવી ને ઈ હને એકદમ બહુ પાકેલી હોય ને આમાં જ ને છુટી છુટી રાખવાની આમાં થોડું પાણી નાખવાનું હોય ને બે જ સીટી કરવાની હોય એટલે ચોખા ને દાળ બધું છૂટું છૂટું રહેેવું જોઈએ એ રીતના પણ વઘાર આ રીતના જ કરવાનું એમાં ગરમ મસાલો બહુ નાખવાનો હોય ખીચડી બીજી ખીચડી ઓામ કરીએ ને એ હા એમાં મગ ની દાળ નહી નાખવાની ને ઓછા મણ માં શું હોય પાણી હોય પાણી વઘારવાનું
એટલે તો ઓસામણ માં કઈ દાળ નાખવાની
એમાં એ કોઈ દાળ નહી નાખવાની ઓછામણમાં એમાં પાણી છે ને પેલા કેટલા બધી હને મસાલા લેવાના એમાં ને નવીિન ને તોજ બાદિયા નહી નાખવાના લ્વિંગ કેટલા બધી લેવાના તો જ કેટલા બધી લેવાના તામલપત્ર કેટલું બધી લેવાનું ને લીમડો તો બઉ વધારે લેવાના પછી છે ને થોડુંક તેલ મુૂકવાનું એમાં જીરું નાખવાનું ને આ બધા મસાલા નાખી દેવાનું ક લાલ મરચા નાખવાના ને આદુ ખાંડી નાખ દેવાનું બીજું કોઈ વસ્તુ નહી એનો વઘાર કરીને ડાયરેક્ટ પાણી અથવા છાાઈજ એ નાખી દેવાનું એમાં ને વખર આમ શું કેવાય આપડે પાણી કેમ વઘાર્યું હોય બસ એ રીતના વઘાર કરવાનું ને એમાં છે ને છાઈસ થોડીક નાખો ને એટલે સેજ ખાટું લાગે પછી એ જેવો લ ખીચડી બનાવીને એમાં નાખીને ખાવામાં એટલું ટેસ્ટી લાગે ને તમેમ
બે મિક્સ કરીને ખાવાનું એવી રીતના
હા હા એ બે મિક્સ કરીને ખાવાનું જે આપડે પાણી ને છાય વઘાઈું નેને ઓસામણ કેવાય ને ઓલું જે હતું ને ખીચડી કેહેવાય હા તમે હેને દ્વારકા બાજુ નઈ ગયા હોય દ્વારકા બાજુ તમે જાઓ ને તો ત્યાં હે ને હોટલમાં ક્યાંક માગવા ને ખીચડી ઓ સામાન તો હોય એ તમે એક વાર ખાજો ને એવું લાગે ને તો યુ યુટ્યુબમાં સર્ચ કરીને જોજો બહ મસ્ત લાગે અમે એક વાર ગયા ત ને દ્વારકા અમને ખવડાયું હતું બહુ સરસ હતું મસ્ત
હમ હમ છેી હમ હમ સારી રેસીપી શીખડઈ ગ
સારું વાલું
હહસારું હાલો તો રાખવું